આયો ને? અવાજ આયો? આવે છે ને? હમ કેટલા કર્યા?
મારા અગિયાર હે.
આ બારમો થશે હેન?
હા આ બારમો થશે. કીધું ને અગિયાર
તેર, ચૌદ, પંદર હજુ બે તઈ કરવાના તને શું કરીએ. હા તું કર ને કરે પૂરા કરી નાખે આવતા પેલા પંદર કરી નાખે બરોબર.
હોવ.
હમ્મ મારા. મારે કેય તેરમાં પોતે ના પેલું પચીસ કરી શકે ચૌદ માં થશે.
ચૌદ મા થશે તેર થઇ ગયા એમને. હમ્મ બરાબર મારે આ અગિયાર છે એટલે આ બાર મોશે.
હમ્મ.
હા યાર દરોજ દરોજ કેટલો કંટાળો આવે ફોન ફોન કરવો.
એજ ને હ વાતો હું છુકના શું વાત કરું.
હા ખુલે ને એટલે જાય છે કાય. ત કઈ ગયા અતારે.
હમ્મ.
એવુ. હમ્મ હમ્મ.
ફોન તો કેયરો હશે જાય છે ખરા.
હમ્મ.
શું એન બાઈક લઈને આયા.
એ બાઈક લઈને નીકળ્યા છે ઓલા.
એવું.
હમ્મ. ગો બજારમાં જતો સાહી ઓડર ઉઠીને એટલે કે ખાવા બાઉ હું લેવા જતી હશે.
મે ઉ આચી આજીવાત લખો લખો નાસ્તા હા હાતર આવ્યો.
હમ્મ એ ભૂખી થાય ને.
હા ઘણી ધણી ભુખી થઈ જાય.
હમ એનું ટમી પાછું ભૂખું થઇ જાય એટલે ભ એને દોડવું પડે.
હમ્મ હમ્મ.
હમ્મ હમ્મ આ ટેડી આઈ ટેડી. શું.
ના બોલને આમારા વસ્તુ.
હમ્મ હમ્મ.
હા હા. હ હ કપાઈ જશે ભચલન.
શેની વે.
હમાં કાલ તું નતો તને ખબર નહિ કશું આવું રું બોલવા ની નગન. રિજેક્ટ જાય.
એવું.
હોવે.
હ
નઈ ગણાય વેલીટ ના ગણાય ભઈ.
એટલે ગાયળ ગાય બોલે છે આપડે તો.
હા તોય.
બાપા.
તારે.
તો આપડે કેમ હતું ગારા ગ કરો ઉપરથી ના પાડતો તો ગારો ના બોલશો ના બોલશો. એટલે કોન હતું સામે મેડમ હતા.
હોવે હતા.
હમ હમ.
બલું કીધું દસ મિનિટ તમે વાત કરવા તો તમારા અલગ અલગ ટોપિક પર વાત કરવાની એમ કીધું એક તો આ બેગ પગડી રાખવાનો એમ પર તમારે વાત કરવાની.
હમ્મ, એજ ને એવું જ હોય લા આ આ હું જણા આ ને ચારે એવા કરેને.
હ અલગ-અલગ તમે કરો એ રીતે નહીં કરવાનાં કે એક જણને પાંચ પહી જે હોમે બીજા હોય એને હોમે બીજાને પાંચ કરવાનાં. એવી રીતે પોંચ કરવાના અલગ-અલગ તમે પાંચ કરો એવું નહીં કરવાનું કે.
બરાબર. આ સિધુળા બિધુળા ગા ખબર ના પડેને પછી અંદર બોલાબોલ કરે.
એ લવવાળા આ લવરી કરે પહી આ જો. અ હ કાલે તઈ આન જોડે જ ટાસ્ક કરતો તોન.
ઓવે લવારિયો કરતો હતો. મેં કીધું આને કઈ કોલ કર્યો મેં. મે તો કા મેં તો ખોટો કરી મેં તો હવે દસ મિનિટ તો કરવી તો પડશે.
હા, એજને.
પછી મેં તો કીધું નઈ મેં તો મારે કોલ કરવો છે એટલે શું જવા દે એન જોડે કરવો જ નહીં.
હે હ હ.
ખાલે ખબર નઈ કોનો કોલ આઈ ગયો તો ગાંડો થઈ ગયો હતો.
એ તો કોકે કરેલો પેલામ ગ્રુપમાંહી.
હ હ ગાંડો ગાંડો થઈ ગયલો ખબર નઈ કોનો ફોન હતો. એજ ને તાલીઓ પાડી વાત કરતો હતો ને આમ છે બાપા મેં કીધું શું કરે ભાઈઓ? મેં તો આ તો ગોડો થઈ ગયો મેં કીધું રોડ ઉપર આરોટશે મેં કીધું હવે.
એટલે ખબર નહીં પણ ફરી એવું નીકળ્યોને એમ પેહલાં ખબર નહીં ન. ચોક હતો એટલે દેખાતો જ નતો ઓમ શ્રીજી પાસે છોકના રી ખબર. કઈ આયેલો ખબર નહીં એકદમ મેં કીધું આ કઈ નાહી ગયો હારો.
હરીયાએ ખબર નહીં કોને કોન્ટેક્ટ કરી લ બાબા.
ન્યા લા ગ્રુપમાં હી ગોમેય ફોન આયલો ગ્રુપમાં પેલો નંબર મોકલેને કે ટાસ્ક પૂરા કરવા છે આ નંબર પર કોલ કરો તો હોમેય પહી કોઈકને ફોન આયલો એને.
હા બરાબર. એટલે એ ગ્રુપમાં આપડે
હ ખ બધાનાં કરે આપણે કરીએ છીએ કોઈન કોક ભાગ્યે કોક કરાઈ દે અવે. ખબર નહીં ને શિબ કામનું મારી દીધું એને પહી મારો લારો નિકાનો બધાનો મોકલે તો અમારે તો કોઈએ ના કર્યો.
હ મારું હતું જ ને અંદર મારામાંય કોઈનો નતો આયો. હલો. હલો હાસ તો મારે તો મોકલાયલો જ ને અંદર.
ખબર નઈ જોયું નતુ.
અમાર બધાં ખાસા મેળામાં મેળામાં બધાં
હા.
એટલે આ રાખીને વાત કરવી પડે.
હા. વાતાવરણ હારુ છે તાપ બાપ નહીં મસ્ત.
હમ્મ વાદળ સાયુ હે બધું વાતાવરણમાં આજે.
એજ ને.
હવે દાદા દાદી ઊભા થઈન ગયા છે ઘર બાજુ. ઘર બર બંધ કર્યું સારું જોવા દે રોડ બાજુ નઈ જતાને રોડ બાજુ ગયા હોય તો પાછળ પાછળ જો. ચાલતો ચાલતો ઓ દાદા. હવે કઈ જતાં રહેેજો ભઈ કઈ જતા રહો છો? કંઈ જતાં રે આમ વરસાદ વરસાદવાળું વાતાવરણ છે આપડે બધાં એ વરસાદમાં ફરવાનું પછી.
ઓ વિપરે જતા હશે હા.
હવે તો પીપળ થી પેલા દાદર લાગે લોકો બેહી રહ્યા એટલે તો એ જોઈ રહ્યા પેલા રાવજી ભઈ. . પેલા ચશ્માંવાળા દાદા છે ને એ કહે હા ભાઈ રાવજી આવે તે હવે જવું પડશે. તો કંઈ જતા ના રહે.
હા.
નવ દિવસ નીકડે આપડે પાસા ધક્કાધક્કી કરવાના છે. પાછો પાછું મન થતું હોય જાય કે દીના બી ના ફરવા જવા દે.
હા ગિરનાર બિરનાર.
એ કેવે આપે મુંબઈ બાજુ ફરી ના શકાય આ ગીરનાર બિરનાર કે આ વાતાવરણ સારું સારું છે કે. પર્વતમાં પર્વત માળા કરવાથી કે
તાર પ્રદક્ષિણા કર્યા ગિરનાની.
ચાલતા બહાર નીકળ્યાજો કમલે શટબટ પેર્યું છે નવું.
હા.
પૈસા બૈસા લઈને જતા હોય તો આપડને શું ખર પડે એજ છીમિયા હા. ચીમમાણું તો બંધન ના થાય એમનું. હ. નવ દિવસ કેવા તને જે ખાવાનું ના ખાય કઈ નઈ. બધો ખોરાક હોય.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
આજ એમની મેરેજ હૈ ભુવાય હાચું નતા બોલતા. ને ભૂવાય હાચુ નતા બોલતા.
હા.
આ દસ કિલોમીટર અંદર બાપા દસ કિલોમીટર અંદર આ ત પેલું મુંબઈ કઈ. પાંચસો ને છસો કિલોમીટર આગળ હતા.
ડાયરેક્ટ વાપી.
વાપી સાતસો આઠસો કિલોમીટર થાય. સાઠસો આઠસો કિલોમીટર વાપી થાય આપડેથી.
હતું હશે એટલું.
મારે આ તેરમાં . અને બે બે કોલ કરવાના હજુ.
હા.
તારે બારમું ચાલેને પછી. હા તે કર્યું મેં કર્યું.
આ મેં કર્યું.
તે કર્યો ને.
હમ્મ. ઊંઘ આવે હે આજ તો બરાબર ઊંઘમાં.
શું.
ઊંઘ આવેે છે.
હમ્મ હમ્મ. આ તો પેલા જમીન માટે એવુ હતું. એ આપલા રાતના દાદા દાદા ના બા. રાતના બાર તો એનું. શું કઈ ના જમીનમાં નામ બોલતું હશે ને તો આયા છે.
હમ્મ હમ્મ.
વેચવા વેચવાની હશે તો આયા.
હા.
બોલ.
કે બી બ્રે પોકયો.
થી આઠ મિનિટથી.
આજ.
હમ, આ પંખ ભાઈ એમ રાખેલા શું ચાલુ.
કોન?
આ બાર પંખ મૂક્યો છે, પવન આ ખરો તમે?
આવાજ નહી, પંખો મ ફોન ના આવે.
ખાલે એમ કઉ લ જબર લગાવ છે, મ પંક્માં.
તાજે જો હોય.
તાજમહેલ. આજ જ દો તો. તાજમહેલ જો હતો.
હે.
આજે બોલુંજલમ લફ્શો ની ખાઈ ના, સોભ આગલે જે.
સફ સ સ સથીધુની છીએ
હ એ ગ તો હ બનાવી દીધું પણ આના હેલો, અ કેમું બનાવ્યું, પણ એ બનાવ શું કરે, એમ તો કે મને
શું ગામ ન બનાવે, વરસાદ ના પડે, એટલે થોડા
આ બાછી તો વાછોટાવાની જ ને.
કે ભાઈ.
હા, પછચીખા ખ કરે બાજુ થી.
હા, એ બાજુ તો આવે જ છે ને.
તો પછી એક કોમનને.
એ તો પણ ફરી ખાય ને લિ.
હમ, હમ.
પેલું ભેગું ભેગું પતું જ પ પતા જ દવું. એટલા હાર પાપ બોલાવાના.
તો આપડે દિવાલ ના ચણી લેવાય.
એભાર જી આવે.
હા, એ એ ઈટો મૂકી છે, દિવાલ ચાની હોય તો.
યાર તો કોરી કોરી સ હૈ, કોરી પડી જી હૈ.
એ કામ ચાલે તો, કોઈ પડવાની.
થોડું ઘણું પાણી છે, થોડુ-થોડું પાણી થોડું-થોડું છે.
થોડું-થોડું.
પગલાથી.
પગલા પડે અંદર જ જાય તો, અંદર લસવાની-વસવાની અંદર પાછો આવે, ઉપર ટાઈટ હતો.
અત્યારે તો કામ ચાલું છે, લઈ જ હોય ને, પેલું બમ્બુ-બમ્બુ મારેલા ને?
હા, હા. કેટલી ઉડી એ મોર બોલાસ.
હવે ના ચકલા બકલા બધી ભૂલશે.
આપણે બોલવાની તે કર હતી. હેલો.
હમ્મ, બોલ? નહીં આવતો, રે હજુ તો.
હા. શું કરું?